હલો હલો
હલો હા કેમ છો હેલો અવાજ આવે છે મારો હું પણ એકદમ મજામાં એકદમ ક્લિયર આવે છે ને
શું કેવ છો
હા તો હવે બસ જો એ કરી લીધું કામ નાસ્તો પતી ગયો ચા નાસ્તો બધું
ચાલુ છે કામ મોર્નિંગ નું કામ ચાલુ છે સવાર સવારના
સવાર સવારના બધું કામ હોય ને આપણને બધા ગયા ઓફિસ પર સ્કૂલમાં
ઓફિસ સ્કૂલ બધા પોતપોતાના જગાએ કામ જસ્ટ ચાલુ કર્યું.
હ તો સવારે
સવારે તમારું કામ પતી ગયું?
ટિફિન બી નહી બસ જો ચાલુ જ છે થોડું થોડું કરીએ બેઠા ચાલીયે બેટા
ચાલ હવે
બસ હવે સાડા અગિયાર વાગશે પછી અમે સ્કૂલમાં લેવા માટે જવાનું છે.
અચ્છા દીકરા ને ઓફિસે ગયા? થઈ ગયું સવારનું કામ? હલો હલો હલો
હા કોઈ યાદ ટોપિક
કયું ટોપિક લેશું? સવારે શું બનાવ્યું નાસ્તો?
સવારે નાસ્તામાં અમે ઈડલી બનાવી છે.
મેં બનાવ્યા ઈટલીને ચટણી ટિફિન માં પણ ઈટલી ને ચટણી.
સરસ સરસ ત્યારે આપડે સેમ ટુ સેમ થઈ ગયા આજે.
હા.
હા ઈડલી ચટણી તો સારી લાગે ને છોકરાઓને ભાવે પણ
છોકરાને ઈજ જોઈએ ઈડલી ચટણી
હા અમારા વાળા તો આલુ પરોઠા બહુ ખાય છે. આજે આલુ પરોઠા માંથી બ્રેક આપવીને સાઉથ ઇન્ડિયન ઇડલી સંભાર
ઇડલી સાંભર
ઢોંસા, ઉત્તપમ બીજું
પીઝા આવે.
પીઝ આવે પીઝા સાઉથ ઇન્ડિયનમાં ના આવેને
મેંદુ વડા આવે.
હ હલો અવાજ આવે છે મારો? અવાજ કટ કટ થતો જાય છે?
આવાજ કટ થઈ જાય છે.
હા એ જય અહીયાં થોડા નેટવર્ક ન પ્રોબ્લેમ ચાલે છે જીઓ નું નેટ વક જ નહી આવતું બરાબર કમ્પ્લેન તો બવ કરી છે પણ કોઈ જવાબ જ નથી આપતા કર્યું છે બઉ બધી કમ્પ્લેનો કર ફાઈવજી નથી આવતુ ફાઈવજી માં બહુ તકલીફ છે કર્યું તું કાલે જ કોલ કર્યું તુ જીઓ વાળાઓને તો ઈ કે છે કે હમણાં તમારે એરિયામાં કામ ચાલુ છે.
એ અમારે અહિયાં કામ ચાલુ છે.
હમ હા બસ એક જ બહાના આપે છે સુધારતા તો છે નહી.
આપડે કરવું પડે કામ
આપણ તો કરવું પડે આપણને ફોન વગર
ન ચાલે સ્લો આવતો હોય.
હા નેટવર્ક ભલે ગમે એવું હોય આપડું કામ ચાલુ જ રાખવાનું.
આપડ આપડું કામ ચાલુ રાખવાનું.
હા.
હમ હવે શું બપોરના રસ મારું જો હવે વાસણ કરવાના કપડા, ધોવાના પછી રસોઈ તો બની ગઈ રોટલી બાકી છે અડધી સવારે અડધી આજે બનાવ્યું છે ઓળો રીંગણાનો
હા વાહ . કપડાં થઈ ગયા છે ઝાડુ ફટા થઈ ગયા છે.
જ કરી નહી નહીં કપડાં નથી થયા કપડા આજે નહી થાય. અમારે અહીંયા પાણીની બહુ તકલીફ છે વરસાદ નથી.
ઓ
વરસાદ એટલે પાણી જ નથી.
અહીંયા પણ વરસાદ બિલકુલ નથી.
અમારે દસ દિવસથી પાણી નથી આવ્યું દસ થી પંદર દિવસ થઈ ગયા.
શાંતિ ને કામ ન કરવું પડે.
કામ પણ પછી પાણી આવે તો કામ કેટલું વધી જાય.
ત્યારે જોઈ લેવાનું હમણાં તો આરામ છે.
હમણાં આરામ છે તો ભી એક છોડી ને બીજું આપણે ઘરના કામોમાં ક્યાં આરામ મળે પાણી નહી પાણી વાળું. કામ છોડી ને બીજા કામ આવી જાય.
હા છોકરાઓનું કામ હોય સ્કૂલથી આવે એટલે ડબલ
હા છોકરાઓનું કામ તો ખૂટે જ નઈ આપડે ફૂટી જઈએ પણ એમનું કામ ના ફૂટી જાય.
આપને રજા નથી મળતી આ લોકોને શ શનિ રવિ મળી જાય.
તો પાછું કેવી હવે તમને છુટ્ટી નથી મળી મન અમને છુી છે તો તમને બી છુ્ટી હશે ને
અમને ક્યાં છુી મળે છે.
શનિ રવિ- -કામ વધી જાય આ લોકોનું વેકેશન હોય તો કામ વધી જાય- બીમાર હોય તોય કામ વધી જાય
હા બરાબર તમે એકદમ બરાબર કીધું બેન
ઓ છું ક્યારે હોય આપડે બીમાર પડીએ ત્યારે બીજા દિવસે ડબલ થઈ જાય
હા આપણા માટે કામ ઓછું ન થાય
હમ કોરોના ટાઈમમાંય એ વધારે નું કામ
હા તો બધાં ઘરે હોય તે દિવસે વધારે જ કામ કામ હોય એમને આરામ હોય પણ આપણને ડબલ કામ થઈ જાય.
માણસો એઈ દિવસે કામ પર લગાડવાના છોકરાઓને લગાડી દેવાનું
નથી કરતા કરતા જ નથી.
કરાવવું તો પડશે
હા પર ના ના ઘરે હોય તો ઘરે હોય તો એમનું કમે ભાતનું શું પાણી હાથ ઉપર જોઈએ બેઠા બેઠા ઓર્ડર છોડે બેઠા ચલો પાણી લાઓ
ના ના શનિ રવિ આપણને ઓર્ડર દેવાનું આ કામ કરો
હા નથી કરતા એ જ તકલીફ છે ને કર
તકલીફ તો તકલીફ
તકલીફ તો રહેવાનીજ
તકલીફ કોને લેવાય લેડીસોને
ફોક્ટ મા મળે ફોક્ટ મા
હ બધાની તકલીફોને
હમ્મ હમ્મ
હમ્મ હમ્મ બોલો બોલો બીજો શું બોલો છો?
મારું બધું કામ બાકી છે બધું
ઓકે
આજે જેવું ઉઠી ઉઠી ને પાંચ પાંચ મંદિર કરી આવી
પાંચ મંદિર ક્યાં ક્યાં?
હા ઘણા મંદિર છે અહિયાં
તમારી આજુબાજુ ઘણા મંદિર છે ક્યાં એક તો જલારામ બાપાનું
જલારામ મંદિર છે, દ્વારકાધીશ છે.
દ્વારકાધીશ ક્યાં ગને છે.
ગામમાં છે આશાપુરા મંદિર છે ગાયત્રી મંદિર ને પાંચ જલારામ મંદિર
ઓકે સરસ ને સવાર ઉઠી ને ભગવાન ના દર્શન
ઉઠી ઉઠીને દર્શન થય આખો દિવસ હવે કામ ડબલ થઈ ગ મારું આજે કઈ કામ નથી પતયુ
પછી જશે હવે ધીરે ધીરે ચાલુ કરશો એટલે પછી પાતી જશે ત્યાં સુધી છોકરાઓ ન આવવાનો ટાઈમ થઇ જશે
હા છોકરાઓને આવાનું ટાઈમ ટિફિન બનાવવાનું ટાઈમ
ટિફિન
બધું
આજે તો તમને
એ હશે તો ફોન કરશે કે જમવાનું બનાવજો નહી તો છોકરાઓ અને મારું
અચ્છા હા હા પછી ખારી ભાત બનાવી દો
વિચાર તો એજ છે એઈજ છે વિચાર
એ હમ્મ ખરી ભાત સારું જારે જયારે માણસો ખાવા જમવામાં ન હોય ને ત્યારે લેડીસોને એક જ ઈજ આવડે બનાવતા હા હા એજ એ તો બધા ઘરનું છે આપડા ગુજરાતીઓમાં છે હમ્મ કઈ નઈ શાક ને ભાત બને સાથે આવી જાય
મારા છોકરા ને પૂછશોને શું બનાવીએ ખારી ભાત.
ટિફિન માં શું લઇ જવાનું ખરી ભત હા ખરી બાત
સારી વાત ને
હમ્મ શોર્ટકટટ છે ને ફટાફટ થઇ જાય
હા એતો છેં આપણા ગામમાં માટે આવા કોઈ શોર્ટકટ નથી
અલ્લાદીન જોઈ અલ્લાદીન ના ચિરાગ
અલ્લાદીન
અલ્લાદીન નથી
આપતા નથી.
નથી આપતા ને. કાઈ ના થાય કાઈ ના થાય. લેડીઝ પોતે લેડીઝ પોતે મશીન જ છે. મશીન કામ રોટિક
તે
એ તો છે એ તો તમારી એકદમ સાચી વાત છે. ના પણ હવે તો સરકારે કીધું છે કે તમે લેડીસોને
ફરવા નહી લઈ જાવ તો દંડ પડશે.
એ સોને તો ઘરની નહી સમજવું હા. તો એ મહિનાનું ત્રીસ હજાર નું કામ કરે છે સાંભળ્યું હસે ને તમે હમણાં.
ના નથી સાંભળ્યું મે.
નથી સાંભળ્યું હમણાં રીલ્સ ને સમાચારમાં બધું દેખાય સમાચારોમાં એજ છે હમણાં લેડીસો ને તમે છે ને કામ વગરની નહી સમજો એ મહિનાનું ત્રીસ હજાર કમાઈ શકે છે, તમારા ઘરનું કામ કરીને એટલે કોઈ એ પણ એમ ના
હલો. હલો. હલો. હલો.